હલો
હ કેમ છો? મજામાં
હા મજામાં તમે કેમ છો?
બસ એકદમ બરાબર અવાજ આવે છે ને બરાબર મારું
બોલો હા હા બોલો બોલો
હા કઈ નઈ આ તો હમણાં બેઠી હતી તો અ વિચાર આવ્યો કે આજના સમયમાં સાચો મિત્રો મળવો મુશ્કેલ કેલ છે કારણ કે મિત્રતા તો જીવનનો સૌ થી સુંદર સંબંધ છે. સાચો મિત્રો શો માં જ નહીં પરંતુ દુઃખમાં અને મુશ્કેલીના સમયમાં પણ સાથ આપે છે. અને આજના ડિજિટલ અને વ્યસ્ત જીવનમાં ઘણા લોકો ના મિત્રો તો ઘણા હોય છે પરંતુ સાચા મિત્ર ઘણા ઓછા હોય છે એટલે મિત્રો મળવા તો મુશ્કેલ નથી પરંતુ શું સાચા મિત્રો મળવા મુશ્કેલ છે એ પ્રશ્ન છે.
હા એ તો ઘણી સરસ વાત કરી તમે. મિત્રતા આમ લોહીના સબંધથી નહી પરંતુ વિશ્વ શ્વાસ લાગણી અને નિસ્વાર્થ પ્રેમથી બનતી હોય છે. જીવનમાં હજારો ઓળખાણો થઈ શકે પરંતુ મુશ્કેલીના સમયમાં જે સાથ ન છોડે તે જ સાચો મિત્ર કહેવાય. અને આજના સમયમાં લોકો સાથે જોડાવું સરળ બન્યું છે પરંતુ દિલ થી જોડાયેલા સાચ ચો મિત્ર મળવો પેલા કરતા તો ઘણું મુશ્કેલ બની ગયું છે.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કરી અને સાચો મિત્ર જીવનની સૌથી મોટી સંપત્તિ છે એમ કહી શકીએ આપણે કારણ કે કારણ કે તે મુશ્કેલીના સમયમાં પણ આપણો સાથ નથી છોડતા અને સાચો મિત્ર આપ આપણે કોને કહી શકીએ કે જે આપણને નિસ્વાર્થ રીતે સમજે. અને મદદ કરે જે આપણે સફળતામાં ખુશ થાય નિષ્ફળતામાં હિંમત આપે. જે સાચી સલાહ આપે એમ. ભલે તે સાંભળવામાં કઠિન લાગે અને જે વિશ્વાસ જાળવે અને આપ આપણા આપણી પાછળ નહીં પરંતુ આપણે સામે સાચું બોલે.
હા એ તો તમે સાચી વાત કીધી. આજના યુગમાં સોશિયલ મીડિયા પર આપણા સેકડો ફ્રેન્ડ્સ હોય શકે છે પરંતુ જયારે જીવનમાં મુશ્કે મુશ્કેલી આવે ત્યારે આપણી બાજુમાં ઘણા ઓછા લોકો ઉભા રહેતા હોય છે. અને મિત્રતા એટલે તમે કીધું એમ કે વિશ્વાસ પ્રેમ સહકાર અને એકબીજાની ભાવનાઓને સમજવાનો સંબંધ સાચો મિત્રો સુખમાં ખુશ થાય દુઃખમાં સાથ આપે ભૂલ થાય ત્યારે સમજાવે, સફળતામાં પ્રોત્સાહન આપે છે. મુશ્કેલીમાં ક્યારેય સાથ પણ નથી છોડતો આપણો.
હા એ તો તમે ખુબ સાચી વાત કીધી એટલે આજના સમયમાં સાચો મિત્રો મળવો મુશ્કેલ છે કે કેમ એ એક પ્રશ્ન થતો હોય છે પરંતુ એના માટે આપણે એવું કહી શકીએ કે ઘણા લોકો પોતાના ફાયદા માટે જ મિત્રતા કરતા હોય છે એટલે આપણે એવું કહી શકીએ કે અમુક લોકોના સ્વાર્થની ભવ ના હોય છે એમનો ફાયદો જોઈને આપણી સાથે મિત્રતા કરતા હોય છે તો એના કારણે ઘણીવાર આપણને સાચો મિત્ર મળવામાં મુશ્કેલી થતી હોય છે. અ સોશિયલ મીડિયાનો પ્રભાવ આ જે ફ્રેન્ડલિસ્ટ તો મોટી છે પરંતુ તમે કીધું એમ કે સાચા મિત્રો ઓછા છે. અને ઓનલાઈન વાતચીત ઘણી વખત ઊંડા સ સંબંધનું સ્થાન લઈ શકતી નથી. અને આજે આજકાલ તો વ્યસ્ત જીવન થઈ ગયું છે અભ્યાસ, નોકરી અને કારકિર્દીમાં વ્યસ્ત હોવાથી સંબંધો માટે ઓછો સમય મળે. વિશ્વાસનો પણ ઘણો અભાવ છે આજકાલ. કારણ કે ઘણી વખત દગો અથવા ખોટા અનુભવો પછી લોકો નવા સંબંધોમાં વિશ્વાસ કરવામાં અચકાતા હોય છે. અને ઘણી વખત તો મિત્રોમાં પણ સ્પર્ધાની ભાવના હોય છે કે કેટલીક વાર એ અને સ્પર્ધાના કારણે મિત્રતા નબળી પડે છે. આ બધા કારણોના કારણે સાચા મિત્રો મળવા મુશ્કેલ છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આજે હજારો લોકો કો સાથે ઓનલાઈન સાથે આપણે જોડાઈ શકીએ છીએ. પરંતુ ઓનલાઈન મિત્રતા હંમેશા સાચી મિત્રતા નથી હોતી. લાઈક અને કોમેન્ટ થી લાગણી આપડી માપી શકાતી નથી. સાચો મિત્ર ફોનમાં જ નહીં પરંતુ જરૂરિયાત સમય આપણા જીવનમાં પણ દેખાય. એ જ સાચી મિત્રતા છે અને આજે દરેક ક્ષેત્રમાં સ્પર્ધા વધી ગઈ છે. ક્યારેક લોકો પોતાની સફળતા માટે બીજાને પાછળ રાખવાનો પણ પ્રયત્ન કર તા હોય છે. અને આ કારણથી જ નિસ્વાર્થ મિત્રતા ઓછી જોવા મળતી હોય છે.
હ એ તો તમે સાચી વાત કરી અને સાચા મિત્રના અમુક ગુણ હોય છે કે જેમ કે અ સાચો જે મિત્રો હોય છે, એના પર આપણે વિશ્વાસ કરી શકીએ છે. એ આપણી આપણે કોઈ એને વાત કરીએ છે તો એ આપણી વાત એક જગ્યાએથી બીજી જગ ગ્યાએ નથી કરતો એટલે એ વિશ્વાસ પાત્ર માણસ હોય છે ઈમાનદાર હોય છે. મુશ્કેલીમાં સાથ આપે છે અને આપણી ભૂલો બતાવે છે. ક્યારેય આપણને દગો નથી આપ તો સફળતામાં ઈર્ષા નહીં પરંતુ ખુશી અનુભવે છે. તો આ જે અમુક ગુણ છે એ સાચા મિત્રના ગુણ છે અને ઘણી વાર આપણને એવો પ્રશ્ન થતો હોય છે કે શું આજે પણ સાચા મિત્રો મળે છે? તો હા જરૂરથી મળે છે કારણ કે પરંતુ સાચો મિત્રો શોધવા કરતાં પહેલાં આપણે પોતે સારા મિત્ર બનવું જોઈએ સાચી મિત્રતા સમય વિશ્વાસ અને સમજણથી જ બનતી હોય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને સાચો મિત્ર છે એ તમારી ગેરહાજરી માં પણ તમારો આમ આદર કર તો હોવો જોઈએ તમારી સફળતાથી હંમેશા ખુશ થતો હોવો જોઈએ તમારી ક્યાંય ભૂલ થતી હો તો એની સામે સાચી સલાહ આપતો હોવો જોઈએ. તમારા જે રહસ્યો છે સિક્રેટસ છે એની કદર કરતો હોવો જોઈએ. અને સ્વાર્થ માંટે એ મિત્રતા ના રાખતો હોવો જોઈએ. આજ એક આપણા સાચા મિત્ર ની ઓળખ છે અને ખોટી મિત્રતાના કારણે પણ ઘણા પરિણામો ક નકારાત્મક આવતા હોય છે જેમકે ખોટો મિત્ર છે એ આપણો સમય બગાડતો હોય છે. જેમકે સોશિયલ મીડિયા છે વિડીયો ગેમ્સ છે આવું બધી રીતે આપણને વ્યસ્ત કરીને આપણો જે સમય છે એનો બગાડ કર તો હોય છે આપણો અભ્યાસ અને કરિયરમાં પણ એ ઘણી અસર કરતો હોય છે. અને ખરાબ આદતો તરફ આપણને દોરી જ જતો હોય છે જેમકે તમાકુ છે ગુટ કા છે નશા છે એ રીતે અને આપણા માનસિક તનાવ પણ વધ ધારી શકતો હોય છે.
હા એ તો તમે ખુબ જ સાચી વા
તો તમે ખૂબ જ સાચી વાત
હા અને વિદ્યાર્થી જીવનમાં પણ સારો મિત્ર હોવો એ જરૂરી છે. આપડે જે અભ્યાસ માં મદદ કરતો હોય. આપણા માં આત્મવિશ્વાસનો વધારો કરતો હોય. આપણે જો તનાવમાં હોઈએ તો આપણા તનાાવમાં ઘટાડો કરે. આપણા જે સારા વિચારો છે આપણને એ સારા વિચારો આપે. આપણને પછી આગળ સફળતા તરફ આગળ વધારવામાં મદદ કરે. એટલે આવી મિત્રતા છે એ આપણા વિદ્યાર્થી જીવનમાં પણ ઘણી અ મદદરૂપ થતી હોય છે અને, મિત્રતા અને વિશ્વાસ વચ્ચે પણ એક સારો સંબંધ છે. કારણ કે મિત્રતાનો પાયો છે એ વિશ્વાસ છે. એક વખત વિશ્વાસ તૂટી જાય તો આપણી મિત્રતા જાળવવી મુશ્કેલ બની જતી જ હોય છે. તેથી મિત્રતા હંમેશા સચ્ચાઈ અને વિશ્વાસ પર ટકવી જોઈએ
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કરી અને સારી મિત્રતા કઈ રીતે જાણવવી એ પણ શીખવું ખૂબ જરૂરી છે કે એક બીજા પર વિશ્વાસ રાખો સત્ય બોલવું મુશ્કેલીમાં એકબીજાનો સાથ આપો તમે ઘણી વાર અ સાચા મિત્રો જે આપણા હોય છે એ આપણી સાથે આપણી ખુશી માં સાથે નથી ઊભા હોતા પરંતુ જ્યારે પણ આપણને તકલીફ પડે છે આપણે દુઃખમાં હોઈએ છે. તો ત્યારે એવા મિત્રો આપણી સાથે આવીને તેથી પહેલા ઊભા હોય છે અને મતભેદ થાય તો વાતચીતથી ઉકેલ ઉકેલ લાવવો જોઈએ અને આપણે મિત્રનું તમે કીધું એમ આદર કરવો જોઈએ ભલે આપણી સાથે હોય કે ન હોય. અને, મારા મતે તો આજના સમયમાં સાચો મિત્રો મળવો થોડો મુશ્કેલ છે પરંતુ અશક્ય તો નથી જ, જો સંબંધમાં વિશ્વાસ, ઈમાનદારી અને નિઃસ્વાર્થ ભાવના હોય, તો સાચી મિત્રતા આજે પણ મળવી શક્ય જ છે. અને સાચો મિત્રો જીવનને સરળ અને ખુશહાલ બનાવે છે મિત્રોની અને આજકાલ તો એવું થઈ ગયું છે કે ઘણા મિ મિત્રો હોય તો સારું કહેવાય કે મારા તો ઘણા બધા મિત્રો છે પરંતુ મિત્રોની સંખ્યા કરતા તેમની ગુણવત્તા વધુ મહત્વની છે જો તમારી પાસે દસ મિત્રો હોય પરંતુ ત્યારે જ્યારે તમને મિત્રની જરૂર હોય જ્યારે તમે મુશ્કેલીમાં હોવ અને તમને મદદની જરૂર હોય કોઈનો ખભો જોઈતો જ્યારે તમે દુઃખી હોઉવ ત્યારે પણ ત્યારે એવા દસ મિત્રો પણ આવીને ઉભારેતા પરંતુ જે આપણા બે કે ત્રણ સારા મિત્રો હોય છે એ એવા સમયે આવીને આપણી સાથે ઊભા તા હોય છે એટલે મિત્રોની સંખ્યા કરતાં તેમની ગુણવત્તા વધુ મહત્ત્વની છે જીવનમાં એક સાચો મિત્ર એક જ સાચો મિત્ર હોય તો એ અનેક ઓળખાણ કરતાં વધુ કિંમતી છે
હા એ તો તમે ઘણી સાચી ને સારી વાત કીધી મિત્રોની સંખ્યા વધારવા કરતા આપણે મિત્રતાની ગુણવત્તા વધારવી એ મહત્વની છે અને હા આજના સમયમાં સાચો મિત્ર મળો કદાચ પેલા કરતા ઘણું મુશ્કેલ બન્યું છે કારણ કે જીવન વધુ વ્યસ્ત સ્પર્ધાત્મક અને ડિજિટલ બન્યું છે છે પરંતુ એ શક્ય તો નથી ને અશક્ય તો નથી ને જો આપણે ચાઈ વિશ્વાસ અને નિ નિસ્વાર્થતા અ જાળવી એ તો સાચી મિત્રતા આજે પણ શક્ય છે
સાચી વાત છે સાચો મિત્રો તો એ જ છે કે જે તમારા સુખમાં તાળી પાડે અને દુઃખમાં તમારો હાથ પકડીને રાખે જીવનમાં એક સાચો મિત્ર હજાર ઓળખાણ કરતાં પણ વધુ કિંમતી હોય છે
હા એ તો સાચી વાત કીધી અને મિત્રોની ભીડ કરતા એક વિશ્વાસુ મિત્ર વધુ કિંમતી હોય છે
હા એ તો તમે ખુબ જ સાચી વાત કરી અ ચલો પછી વાત કરશું
હા હા વાંધો નહી સારું સારું ચલો હા